હલો.
હલો.
શું કરો છો હમણાં?
હ એનીયા બે રહેલા ગામડામાં હમણાં તો ગરમીનું વાતાવરણ આવ્યું છે અને ગરમી પણ ખુબ જ લાગી રહી છે, તો તમારા બાજુ કેમ છે સિટીમાં હમણાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે?
હાલમાં તો તમે જાણો છો, સિટી માલ જે એટલે કે તાપમાનમાં ગરમ એટલે ગરમ હવા અને એમ ગરમ જ રહે છે વધારે હોય થયો કારણ કે શહેરમાં એટલે. ઘણું થતું જોવા મળે છે અને લોકો જરૂર પણ નથી જોવા મળે છે ગંદકીને એવું પણ એના કર જોઈ તો તમે જેમ કે ગામડામાં રહો છો ગામડામાં એ સારી હ હવા અને. ઘણા બધા વૃક્ષો અને વૃક્ષોના લીધે જે આપણું ગામ એટલે ગામડામાં તમે જે રહો છો, ત્યાં એક તો સારું અને મ સ્વસ્થ થવા મળી રહેતી હશે અને ગામડામાં તો તમે જાણો છો કે બધા ગામડાનું જીવન એટલે ખુબ સારું અને એકદમ. તાજગીભર હોય છે અને એટલી મસ્ત હવા પણ આવે છે અને તે હવા એકદમ લેવાદાયક હોય છે શહેરમાં તો ગું એટલ લપ પણ લાગે છે જે. ને બીમારી પણ ઘણી બધી થાય છે પરંતુ હવે શું કરે જોબના માટે રેવું પડશે પણ મારું પણ એવ ગામ તો છે, ત્યાં પણ હું રેતો પરંતુ જોબના કારણે મારે શહેરમાં રહેવું વધે છે અને થોડાક એક વર્ષ માટે હું જાઉં છું ગામમાં ત્યારે મજા લઉ છ છું અને ગામની પણ મને બહુ ઘણી યાદ આવે છે શું તમારે ગામમાં કેવું ચાલી રહ્યું છે હમણાં?
હમણાં તું ગામમાં ઘર ગરમીનું મેં તમને જણાવ્યું ઉનાળા ઋતુ ચાલી રહી છે, અને ખૂબ જ મજા આવી રહી છે અહીં લોકો અમે શું કરીએ છીએ, કે અમારા જે નહેર પસાર થાય છે તેમાં અમે બપોરે નાખવા માટે પણ જાય છીએ ખૂબ જ મજા કરીએ છીએ અને ઉનાળાની ઋતુ તો અમારી અમારી ફેવરેટ ઋતુ છે. કારણ કે ઉનાળામાં અમારું વેકેશન પડી જાય છે, એટલે અમે ગામડાઓમાં લખોટી, ક્રિકેટ અને ફૂટબોલ એમ ઘણા બધામ કે વોલીબોલ અને નાઈટમાં પણ અમે વોલીબોલ ક્રિકેટ પછી જે બેડમિન્ટન એમ ઘણી બધો રમતો રમીએ છીએ અને એકબીજા સાથે ખૂબ જ ધમાલ કરીએ છીએ ખૂબ જ મજા આવી જાય છે, અને નહેરમાં નવાની તો કઈ અલગ જ મજા આવે છે અમે બધા બધા જે ગ્રામજનો છે જે મિત્રો છે, અમે અમારી ઉંમરના અમારા જે બાળકો જે અમે જે કેટેગરીના છે તેરી બધા સાથે મળ નહવા જઈએ છીએ અને ખુબ જ મજા કરીએ છીએ પરંતુ હાલમાં હવે નદીનું પાણી એટલે કે જે નહેરનું પાણી છે તે ખુબ જ ગંડું થઈ ગયું છે, કારણ કે લોકો એમાં કચરોને એવો ફેંકે છે તો એના કારણે અમારે થોડી ઘણી મુસીબતોનો સામનો કરવો પડતો પડ્યો છે તો અમારે ત્યાં કેવું છે. તમારે ત્યાં લોકો કચરોનો કેવો નિકાલ માટે કેવી વ્યવસ્થા છે તમારે ત્યાં?
અમારા ત્યાં શહેરમાં તો તમે જાણો છો કે એટલે સિટી માટે થોડી ઘણી સવસ્તા હોય છે, અને મારી જે હું પ ર છું સોસાયટીમાં ત્યાં ઘણું એ સસ્તા જાળવે છે અને હું પણ જાણું છું કારણ કે સ્વસ્તા જાળવી તો ખુબ જરૂરી જ છે જેના કારણે. આસપાસની આબોહવા કે આસપાસની જે પણ હોય છે તે એકદમ સ્મેલ એટલે સારી આવે છે અને અ અને હવામાનમાં પણ થોડું ઘણું એટલે કે શહેરમાં તો તમે જાણો છો કે બધા. લોકો સમજતા નથી એટલે કે અમુક લોકો સમજે છે, અને અમુક લોકો ના સમજ નીતો એ હવામાન ખબ અસર કરે છે, અને શહે ઘણા બધા લોકો છે કે સિગરેટ પી છે ગમે ત્યાં એ જે ગમે નાખી દે છે અને જેના કારણે પ્રદુષણ વધારે થાય છે, અને શહેરમાં તો અમે જે સોસાયટીમાં રહે છે ત્યાંના લોકો તો બહુ સારા છે, અને બહુ એટલે બધા સાથે વાત પણ કરે છે અને એ છે અને સ્વચ્છતા માટે ખુબ આગળ છે અને અમારી સોસાયટીને એવું પુરસ્કાર પણ મળેલો હતો કે સ્વચછતા છે એટલે બહુ એટ બે એક વર્ષ પહેલા ત્યાં ખુબ કચરો રહેતો એટ બધા કચરો કરતા હતા બધા લોકો સમાજતા જ નથી, અને ગમે ત્યાં જ બા ત્યાંના લોકો બધા વ્યસન વાળા બહુ હતા એટલે દારૂ પીને આવતા અને ગમે ત્યાં બધ જે હોય છે દારૂની બોટલ ગમે ત્યાં નાખી દેતા ફોડી નાખતા અને જેના કારણે આવું બધું થાય છે, અને બને આવા જવામાં પણબલી થતી હતી પરંતુ હવે હવે એ લોકોને પણ બધ કીધું અને ત્યાં પણ પોલીસની કારવાહી થઈ બધાને સમજાવ અને પછી તે સોાય પણ બધા સારી રીતે રહે છે હવે અમે પણ એ સોસાયટીમાં જઈએ છીએ અને ત્યાં બધા ભાઈ જેવા સંબંધ થઈ ગયા છે. શું ગામડામાં તો આપે જોય છે કે બધા લોકો જાગૃત જ છે પરંતુ સુવિધા અમુક ગામડામાં હોય નહી અનેથી કરીને ગામડા લોકો છે શું તમારા ગામડામાં આવું કઈ છે કે ગામડાના જે પણ પરિવાર છે તેમના બધા જે સરકારે જે સહાય આપી છે? બધે મેળલી છે.
હા એમ તો પેલા મોટી પ્રોબ્લેમ હતી અમારી આ શૌચાલયની કારણ કે અમારી એટલી ઈન્કમ આવતી નથી, એટલે અમે જે શૌચાલય અથવા તો અમારા મકાન બનાવી શકીએ અમે તો ભેત વાળું જે ઘર હોય છે તેમાં જ રહીએ છીએ, અને અમે જે અમારી જમીન હોય છે તે પણ લીપણવાળી હોય છે પરંતુ. મને ખૂબ જ ગમે છે કારણ કે શહેરોમાં કેવું હોય છે ભીડભાડ વેરાયલી હોય છે, અને ત્યાં ચારે એરો જે કંપનીનો અવાજ અને જે વાહનો ચાલે છે, એ અવાજ આવ્યા કરે છે ત્યારે અમારે ત્યાં એવું હોતું નથી અમારે ત્યાં એકદમ કુદરતી વાતાવરણ છે અને અહીયાં તો શું છે કે પશુ પક્ષીઓનો અવાજ અને ખાસ કરીને સવારે ઉઠીને કોયલનો અવાજ સાંભળવો એ ખૂબ જ અમને તો ગમે છે, અને અમને એ બાબત એટલી ગમે છે કે અમે હવે જો કોઈ વાર અમને કોઈ સારી જોબ પણ ઓફર કરે તો પણ અમે ત્યાં જવા માટે તૈયાર ન હતા પરંતુ હવે શું છે તેમ બ આપણો જે ભારત આપણા જે દેશ છે તે બદલાઈ રહ્યો છે વિકસિત થઈતો જઈ રહ્યો છે, એના કારણે જે પ્રદુષણ થઈ રહ્યું છે અને જે ગામડાનું જીવન જે ગામડામાં અમે ખેતી કરીને અમે જીવન ટવતા હતા એમાં અમને ખુબ જ નુકસાન થઈ રહ્યું છે કારણ કે આપણે જો કોઈ પ્રદ કરીશું તો તેની સીધી અસર આપડી ખેતી પર જ થાય છે અને એના કારણે જે અમારા ફળ છે, જે અમે વનસ્પતિઓ રોપેલી છે તે અમને નાશ થાય છે અને અમને ઘણું બધું નુકસાન થયું છે જેથી અમે અમારા બાળકોને ભલે ત્યાં સિટીમાં હો એટલે કે જે વાહ નો અવાજ કારખાના ન અવાજ સાંભળવો પડે પરંતુ અમે એ લોકોને ધ્યાન મુૂકવા માટે રાજી થયા છે, કારણ કે જો એ લોકો જો પણ ખેતી કરશે તો એ લોકોને પણ સારી એવી ઈન્કમ મળશે નહીં, અને એ લોકોને પણ એ લોકો ન જીવન વિતાવું ખુબ જ મુસીબતમાં મુકાઈ જશે એટલે અમે લોકોને તો શ શહેરમાં અ મૂકવા માટે અમે પ્રેરિત થયા છીએ તેના માટે જ હું તમને કોલ પણ કર્યો હતો, પરંતુ તમે ત્યારે ઉચક્યો નહી હતો એટલે તમે આજે જયારે સામેથી કોલ આવ્યો ત્યારે અમે તમને શહેર વિશે જ વાત કરવા માંગતો હતો, શું બાળકોને શહેરોમાં મુ અને ત્યાંનું શિક્ષણ એ સારું હોય છે શહેર આ ગામડા કરતા શહેરનું શિક્ષણ સારું હોય છે?
હા એમ તો તમે જાણ કે શહેરમાં તો શિક્ષણ સારું રહે. છે અને એવા પ્રાાઈવેટ સ્કૂલો આવી ગઈ છે. અને જેમાં ફીસ પણ બઉ ઘણી ઓચી હોય છે. જેથી કરીને ગામડા ના લોકો વધુ એફોર્ડ કરી શકતા નથી. પરંતુ અમુક પરિવાર હોય છે જે એમના જે દીકરી દીકરા હોય છે. તેમને મોટો એમનો નાગરિક અને ખુબ જ્ઞાનમાં આગળ વધાર તે સ્કૂલમાં મકી છે. અને હા છે. ને એ પણ શ કવાય છે પણ ડો ગામડામાંણી ગામડા ઘણી બધી ગામડા પણ વિકસિત થઈ ગયા છે. અને યોજે છે કે જે ગામડામાં આપે જે સરકારી સ્કૂલો ખુલે છે. તે સારી અને ત્યાં આપ ટીચર પણ સારા ગ્રેજુ હોવા જોઈએ. અનેમને બધું આવડવું જોઈએ તે પ્રમાણે તેમને પણ ચર ને પદવી આપવી જોઈએ. અને એ જો અને જેમ છોકરાઓય તેમને પણ સારી રીતે શીખવું જોઈએ. અને કોઈ પણ એ લોકો આમ કોઈ પણ આ પેલું કરવું જોઈએ નહી. અને દંડ પણ એટલે એવુ સમજાવું જોઈએ. અને દંડ પણ આપવું જોઈએ નહી એટલે અમુક બાળકો હોય છે. પરંતુ સમજી જાય છે. એટલેમણા ગામમાંણભ્યું હતું. પરંતુ શહેરમાં તમે મૂકો તો તમારા એમ તો તમારા જે દીકરી દીકરા હોય એમ તો સારી રીતે ભણી જાય છે. અને ખુબ સારું જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. પણ તો ફીસ પણ ઘણી બધી ઓચી હોય છે. શું અમારે કેવું છે. તમારા ગામડામાં તમે જાણ્યું છે કે ઘણી બધી સરકારી સ્કૂલો પણ ખોલવામાં આવી છે. અને મે પણ ઓ સોશયલ મીડિયા દ્વારા સાંભળ્યું છે. તેમ તમારા ગામમાં એમ કેટલી સ્કૂલો છે એમ બધા જે પણ ગામના અ પેલા વિદ્યાર્થીઓ છે તે અમ કેટલા હશે? એમ આશરે એમ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા વધારે હશે. કે પછી એમ સંખ્યા ઓછી હોય છે તમારા ગામમાં?
એમ તો ગામડાઓમાં જે શાળાઓ ખોલી છે. અને અમને એ ખુબ જ ગમ્યું. કે હવે તો પહેલા શું હતું કે અમારે દૂર બીજા ગામેને એવુ બાળકોને ભણવા માટે મોકલવા જાવા પડતું હતુ. પરંતુ હાલમાં તો શું છે અમારા ગામમાં જે સ્કૂલ સરકાર દ્વારા ખોલવામાં આવી છે અને ત્યાંના સી ક્ષકો પણ સારા છે. અને અમારે ત્યાંના જે અ વિદ્યાર્થીઓ હતા તેઓ જ પણ ગણીને હવે ત્યાં શિક્ષકની જોબ એટલે કે નોકરી કરે છે. તે અમને ખૂબ જ ગમ્યું છે. એના કારણે હવે શું છે કે જે બાળકો છે. તે અમે સિટી માટે તો મૂકીએ જ છે. પરંતુ જે એ લોકોનો જે પહેલો ઉમટમ જે પાયો હોય છે. પણ હું નોટી અમે અમારા અહીંયા સરકારી સ્કૂલમાં મૂકીએ છીએ જેના કારણે એ લોકોનું જે જ્ઞાન છે તે વધે. એ લોકો સારી એટલે કે જે ખેતીમાં જે આજે શું બદલાવ કરે છે અને જો કોઈને ખેતીમાં ઇન્ટરેસ્ટ હોય તો ખેતી કેવી રીતે કરવી શું કરવું, તેમાં કઈ દવા છટવી, ક્યારે કેવી દવા છટવી. અને જો કોઈ કીટાણુ કોઈ આપડે ક જીવ જંતુ લાગી ગયુ હોય તો તેને કેવી રીતે દૂર કરવું. વગેરે એ ચોપડાઓ દ્વારા એ સ્કૂલમાં ભણવામાં આવે છે. એ ખુબ જ મને સારી બાબત ગણાય. પરંતુ ગામડાઓમાં એક મો તફડી એ પડે છે કે જો કોઈ વાર એવું થયું કે આ ચોમાસાની રૂતુ છે. અને જો ચોમાસાના રૂતુમાં શું છે વરસાદ વધુ પડે છે. તો કોઈ વાર જે અમારે રસ્તા છે તે એમ તો કાચા છે એટલે અમારે ત્યાં બાળકોને સ્કૂલમાં મોકલવા મુશ્કેલ પડે છે. જેના કારણે અમારે મુસીબતોના સામનો કરવો પડે છે. પરંતુ હાલ માટે શું છે કે ગામડાઓ પણ જે આપણે જે સરકાર દ્વારા અભિયાન જે આંદોલન કરવામાં આવ્યું તેમાં ગામડાઓના રસ્તાઓ પણ હાલમાં સારા થઈ ગયા છે. તેના કારણે અમને પણ ખૂબ જ ખુશી થઈ છે. અને ગામડાનું જીવન એમ તો મને એવું લાગે છે કે શહેરો કરતા ગામડાનું જીવન હારું સારું હોય છે. અને ચોમાસામાં તો અહિયાં જે ડુંગરો પરથી એક એક ધોધ પડે છે તે જોઈને તો આમ જે સ્વર્ગ આપડે જે પૃથ્વી પર સ્વર્ગ માળવું હોય તે ટાઈપ લાગે છે. અને ખુબ જ મજા આવે છે. મને તમે જે શહેરો વિશે વાત કરી ખુબ જ ગમી. અને હું આશા રાખું છું કે તમને પણ મે જે ગામડા વિશે વાત ગમી તમને પણ કઈ શીખવા મળ્યું હશ મળ્યું હશે.
હા ઘણું બધું મળ્યું છે. અને સારું આપણેે પાછા મળીશું અને સારી એવી બધી વાતચીત કરીશું.
હા ચાલો મળીએ.
હા મળી